હેલો.
હેલો.
હા કેમ છો બેન તમે?
મજામાં છુ, તમે કેમ છો?
હું તો મજામાં છું બેન, તંમને મારી અવાજ આવે છે?
હા આવતી છે.
બેન આજે હું તમારી જોડે કઈ વાત કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે ખરો?
હા છે.
તો આજે મારું ટોપીક છે ને ગામ વિશે હું વાત કરીશ અ ગામ છે ને ગામ તો ખુબ જ સુંદર હોય છે આપળા બધા લોકોનું, કારણ કે આપળે ગામમાં આપળાને ગામળામાં છે ને બધું ખુબ જ સારું લાગે છે ત્યાં નું વાતાવરણ ખુબ સારું છે ને ત્યાંના લોકો બોઉ સારા હોય છે એકબીજા ને મલીને રેય છે અને બધા એકબીજા સાથે ખૂબ સારી રીતે રેય છે અને ત્યાંનું વાતાવરણ, ત્યાંનું જમવાનું ત્યાંની સવાર ખુબ સુંદર હોય છે ત્યાંના લોકો સંવારે સવારે ઉઠીને અ પોતપોતાના ઘરની બહાર બેસે છે. અને ઘર સાફ કરીને ખુબ સારી રીતે ઝાડવાના નીચે બેસીને વાતો કરે. અને સવારની પોરમાં સારા સારા વ્યંજનો બનાવીને બધા ખાય છે. અને આપડે બધા શહેર માં રહેેવા વાળા લોકો ગામડામાં જઈ ને ખુબ એન્જોય કરે છે. તમે કઈ કેવા માંગો છો બેન ગામ વિશે?
તમે સાચું કીધું. ને ખુબ જ સરસ કીધું કે આપણે જયારે પણ કા-ગામ જઈએ છે. શહેર થી તો આપડે ખુબ જ મોજ કરીએ છીએ ત્યાં પણ એન્જોય કરીએ છે. ને પછી ગામડા માં રાત્રે ને મો ઘે ના મોટા લોકો જે વડીલો છે ત્યાંના તે લોકો બહાર રહીને પછી બેઠે છે પછી ઊંઘી ત્યાં જ ઊંધી જાય છે. પેલું પલંગ મૂકીને તો આખું રસ્તા પર, ક્યારે પણ જાઓ તો ભીડભાડ રહી જ છે ત્યાં તે ખુબ જ લાગે છે ને ગામડાના લોકો કો છે ને નાઈન્ટી ટકા ખેતી જ કરતા હોય છે. અને શિયાળો હોય કે, ઉનાળો હોય કે, ચોમાસું હોય. પ્રમાણે જુદા જુદા પાર્ક પણ હોય છે ત્યાં અને હવે ટેકનોશ ને અ-અ, પછી નવી ટેકનોલોજી થી ખેતી થાય છે. કે ત્યાં ગાય બળદ હોય કે ભેંસ હોય તેને પણ લાખી પછી ખેતી પણ કરતા હોય છે. પશુપાલન, દૂધ, ઉત્પાદન તે ગામડામાં આ બધું ખુબ જ જોવા મળે છે અને પછી સરકારી યોજના પણ ત્યાં ખૂબ બજ છે ત્યાંના ગામના પછાડી તળાવ ને પછી સરકારી સ્કૂલો ખુબ જ જોવા મળે છે ત્યાં. પછી મોટા ભાગે ગામડાઓ ના પાક રસ્તાઓ થી જોડાયેલી હોય છે પાકા રસ્તાઓ અને ચોવીસ કલાક બિજ ળી અને નળ જલ અને પછી યોજના થી ઘેર ઘેર પાણી મળી રહ્યો છે. પહેલા માં ગઉ તો પેલા નળ ન હતું પાણી ભરીને ખીચીને લાવતા હતા હેડ પંપ થી પછી ત્યાંના લોકો વધારે ખેતી જ કરતા હોય છે. પછી અહિયાં ત્યાં ચોવીસ કલાક તો રેહતી નથી. પણ હું કે
નળ હ ને પછી પાણી પણ ખુબ જ ત્યાં આવતું ન હોય ગામડાઓમાં પણ હવે ઇન્ટરનેટ ને ફોન અને, પછી ઓનલાઈન, બેકિંગ બધા બધું જોવા જ મળતું હોય છે. હવે બીજું કહું તો મેં સરકારી પ્રાથમિક શાળાઓ મે તમને કીચલું. સમાર્ટ ક્લાસને આવ્યું જ છે. ત્યાં પ્રાથમિક યોગ્ય કેન્દ્ર દ્વારા, ગામમાં સારવાર મળી આવે છે. ગામના વિકાસ ના કાર હ નઈ નહી જણાયો. પંચાયત દ્વારા જ થાય છે. ત્યાંની પંચાયત અલગ જ હોય છે. પછી, બીજું કઉ તો નવરાત્રી, દિવાળી અને હોળી. અ હોળી પછી આવા જેવા તહેવારો છે. ને આખું ગામ સાથે મળી ને મળાવે છે. આખું ગામ સજાવે છે. પછી એકજુટ થઈને તે આ તહેવાર ઉજવે છે. પછી બીજું કઉ તો ભારતનો આજના ગામડાઓમાં. વર વસે છે, પછી મહાત્મા ગાંધીજી છે. ને આપડા તે પણ. કઠણ ત તદ્દન સાચું છે. ગામડું એ કુદર. કુદરતના . હોડે વસેલું એક સુંદર અને શાંત વસવાટ નું. સ્થાન છે. શહેરોની ભીડભાડ પર. દૂષણ અને ખોપડો પછી તથી દૂધ દૂર. ગામડાનું જીવન ખુબ જ પવિત્ર અને પ્રકૃતિની નજીક હોય છે. ત્યાં છે ને વધારે ગાડી તો જોવા નથી મળતી, એટલે ત્યાં પ્રદૂષણ વધારે થતો નથી. થી અને ત્યાં કચરા રાસ્તા પર વધારે જોવા મળતું ન હોય પછી ગામડામાં! ચારે તરફ હરિયાળી જોવા મળે છે ત્યાં. ખેતી ને પછી વૃક્ષો ખુબ જ હોય છે. પછી દૂર દૂર એકબી જા. પણ ગામં હોય છે. સવારના સમયે ત્યાં પક્ષીઓ કલકરાવ. કરે છે. પછી વહેતા પાણીની લહેરો અને ખેતરોમાં લહેરો. લહેરાતી પાક મનને મોહ લે છે. ગામની. પાદરે આવેલા વિસાળ પડતા અને પીપળાના વૃક્ષો નીચે. પશુઓ અને વટેમાર્ગોઓના આરામ કરે છે. તમને ખબર જ હશે, ગામમાં જયારે મોટા નીમના પેડ હોય. છે. ત્યાં બાળકો. બેસે છે, પછી ઝૂલા લગાવી ત્યાં રમતા જ હોય છે. જૂ જૂલો. તા હોય છે, અને મોટા લોકો પણ ત્યાં જ. જયારે ગામમાં વધારે ગરમી હોય. ને ત્યાં જ જઈને બેસે છે. ગામના લોકોના મુખ્ય વ્યવસ્થા ખેત. ખેતી અને પશુપાલન જ છે. સવાર પડતા જ ખેડૂતો પોતાના બળ. બળદ અને ટેક્ટર લઈને ખેતરે જાય છે. અને પછી ગામમાં સુથાર બુહારને ખુબારી જેવા. કારીગરો પણ હોય છે. તમને ખ. જો કે ત્યાં ડોક્ટર ઓછા મળે છે. પણ ત્યાં વેદો ખુબ જ હોય છે. ને પછી જડીબુટી આપે છે. ને પછી ત્યાંના લોકોને રોગો વધારે લાગતા નથી. તે લોકો બીમાર વધારે થતા નથી. પણ જયારે. થાય છે, પણ પછી એ તેલોકો વેદો પાસે જાય છે. અને ગામડાના લો. લોકો પરસ્પર ખુબ જ પ્રેમ અને શપ જોવા મળે છે. તે લોકો. અ એકબીજા સાથે પ્રેમ રાખે છે. પણ પછી એકબીજા સાથે બેસે છે. એકબીજાને. ઘરે જાય છે. જમવાનું નવું નવું બને તે એકબીજાને આપે છે. અને સુખ દુઃખના આખું ગામએ પવિત્રની જેમ સાથે ઉભું રહે છે. ગામમાં નવરાત્રી, દિવાળી, હોળી આ બધું ખુબ જ ઉત્સવો. ઉજવવામાં આવે છે. જયારે સાંજે વડીલો. ભેગા મળીને સુખ દુઃખની વાતો કરે છે ને તે ખુબ જ સારું લાગે છે. આજના સમયમાં ગામડાઓમાં બદલાયા છે. હવે તો ગામ તેવું જેવું ના રહ્યું હવે તો તે પણ શહેરમાં તબદીલ થતું જ છે. પણ હવે ગામમાં-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
ગામમાં પાકકા રસ્તા વીજળી પીવાનું શુદ્ધ પાણી પણ મળી આવે છે. હવે તમે કઈ કેવા માંગો છો?
હા બેન જે બી તમે કીધું ને ખુબ જ સરસ કીધું છે ગામે એ ભારતની આ- છે ગામડાઓ સામાન્ય રીતે પ્રકૃતિ નો ગોદમાં- શાંત વાતાવરણમાં વસેલા હોય છે. ગામમાં ખેતી મુખ્ય વ્યવસાય છે ગામના લોકો સાદુઓ ને- શુદ્ધ જીવન જીએ છે અહીંના લોકો ખુબ જ મહેનતુ પ્રેમાણ અને એકબીજાને મદદરૂપ થાય તેવા હોય છે. ગામના પંચાયત, પ્રાથમિક શાળા અને મંદિર જેવી પાયાની સુવિધાઓ હોય છે. અને- ગામનું વાતાવરણ છે ને પ્રદૂષણ મુક્ત અને શુદ્ધ હોય છે. અને એની પછી જો હું વાત કરું ને- ગામડાના જીવન સાથે અ વધ અ કેટલાક છે ને મહત્વના પાસાઓ પણ હોય છે તો હું તમને બતાવું છું જેમ કે હરિયાળી જ્યારે તરત લીલાછમ ખેતરો અને વૃક્ષો જોવા મળે છે. અને પશુપાલન એ ગામડા ના લોકોને- બીજો મોટો વ્યવસાય છે ગામની પાદરે નાની નાની- અથવા તળાવ ગામની અ નાની નાની તળાવો કે મોટી તળાવો ઘણી બધી હોય છે. અને ત્યાંના પશુઓ અ તેનું પાણી પીએ છે, ગામમાં બધા લોકો એક એક પરિવાર ની જેમ હળી મળીને રહે છે. શહેરના ઘોંઘાટ અને ટ્રાફિકથી દૂર અહીં અદ્ અદ્ભુત શાંતિ મળે છે. ગામડાના લોકો ખુબ સારા પણ હોય છે અને ત્યાંનું વાતાવરણ તો મને ખુબ જ ગમે છે. અને ત્યાંના ખોરાક છે ને ગામના ખેતરમાંથી સીધા જ તાજા શાકભાજી અને શુદ્ધ દૂધ ઘી મળી રહે છે ત્યાંના લોકો વધારે પડતી ભેંસો પાડી લે છે. ગાયો પાડે છે અને તેનું શુદ્ધ દૂધ અને ઘી તે લોકો બનાવીને ખાય છે. અને ઘરોની બહાર બેસવામાં ઓટલા માટીના ઘર ઉપર સુંદર લીપણ જોવા મળે છે. અને નવરાત્રી, દિવાળી અને હોળી જેવા તહેવારો આખું ગામ ભેગા મળીને ધામધૂમ થી મન્ મનાવે છે. અને એ લીમડો, તુલસી અને વડ જેવા અસધિક વૃક્ષો દરેક આંગણે જોવા મળશે તમને. અને ગામના લોકોની સાદગી વિશે હું વાત કરું ને- તો તે બધા લોકો છે ને ઓછી વસ્તુમાં પણ ઓછી વસ્તુઓમાં પણ છે ને એ લોકો અ ખુશ રહેવાની કળા શીખવા મળે છે ત્યાંથી આપણા ને. ને ખેડૂતોને જોઈને સખત પરિશ્રમ કરવાની પ્રેરણા પણ મળે છે આપણેને ત્યાંના લોકો ઘણા મહેનતી હોય છે. શહેરના લોકો એટલું કામ નહી કરી શકે પરંતુ ત્યાંના લોકો અ પોતાના પસીના કાઢીને આપણને અનાજ પણ ઉ ઉગવીને આપે છે. અને કુદરતની નજીક રહેવાથી મનને સાચો સંતોષ અને શાંતિ પણ મળે છે. અને મુશ્કેલી સમય માં એકબીજાને સાથે ઉભા રહેવાનું સાથ જોભાવ જાગે છે. ત્યાંના લોકોમાં એકતા અ ઘણી બધું જોવાવામાં મળે છે. અને સંસ્કાર તો તેમનામાં ખુબ જ હોય છે. વડીલો નો આદર કરવાનો અને પરંપરાગત બધી વસ્તુ તુઓને સાથે લઈને જોડીને એ લોકો રહે છે. અને વડીલોના આદર કરવો અને પરંપરાઓ જાળવવાનું જ્ઞાન પણ મળે છે. આપણે બધાએ કેનું કેનું આદર કરવું જોઈએ. સન્માન કરવું જોઈએ. તે ગામડા માંથી આપણાને શીખ મળે છે. અને ત્યાંના લોકો ખુબ જ સારા હોય છે. મને તો ત્યાંની લોકોની વાતો ખુબ જ ગમે છે. જે ત્યાંના ભાઈચારાઓ છે એકબીજાને સમજવાનો અ માં પતેમાતા પિતાનાપ એજે છોકરાઓનો પ્રેમ અતૂટ હોય છે. તે મને ખૂબ જ ગમે છે. અને મમ્મી પાપા નો આદર કરે છે. અને જોઈન્ટ ફેમિલી હોય ત્યાં તો એ લોકો દાદા દાદી અ મમ્મી પપ્પા કરતા તો વધારે દાદા દાદી ને ત્યાંના લોકો માને છે. અ ખાસકરીને ગામડાઓમાં પપ્પા કોણ છે. એ કોઈને ખબર પડતું નથી. એના કરતા વધારે તેમના કાકા કાકી તેમના લાડ લડાવે છે. પ્યારથી રાખે છે. ગામડાનું વાતાવરણ તો મને ખુબ જ ગમે છે. બેન તમને કેવું ગામડાનું વાતાવરણ તમને કેવું લાગે છે. બેન
મને પણ ખૂબ જ સરસ લાગે છે. ત્યાં નાલોકો ખૂબ જ ગમે છે. અને ત્યાં એનું વાતાવરણ તો પૂછો જ નહી બહુ જ સરસ લાગે છે. અને ત્યાંની સ્વચ્છ છતાપ્રત્યે પણ લોકો જાગૃત થાય છે. તમે બીજું ક‌ઈ કહોછો?
હ ના બેન તમે જે પણ કીધું ને ખૂબ સરસ કીધું અને મને તમારી વાતો ખૂબ સારી લાગી આપણ ખૂબ આભાર.
તમારોપણ આભાર.